કે શુ . કાઈ નઈ બસ બેસી રહેલા છે આરામ થી મજા લઇ રહ્યા છેમ વેકેશન ની તમે કેમ છો બધા સારા તો છે ને ઘરના.
હા અમે પણ બધા સારા છે અને અમે પણ હાલમાં જે વેકેશન પડ્યું તેની મજા લઇ રહ્યા છીએ. કેમ છો તમને આપડે જે બાળપણ માં સાઠ દિવસ વિતાવેલા તે તમને યાદ છે અને કેવી મજા કરતા તમને યાદ છે એ બધા દિવસો.
હા ભાઈ એ બધરાા દિવસો તો કેમ જ ભૂલી શકાય કેટલા વર્ષો થઈ ગયા છે પરંતુ તે દિવસો હજુ પણ મારા માઈન્ડમાં ચાલ્યા કરે છે અને તે દિવસો હવે ક્યારે પણ ભૂલાશે નહી કારણ કે તે દિવસો જ અલગ હતા અને ત્યારે જે મજા કરેલી એવી મજા હવે આવવાનીને. અને ત્યારની જે મજા એ અલગ જ લેવલની હતી અને હમણાં તેવું કરાતું નથી કારણ કે હમણાં બધા પોતાના કામમાં બીજી થઈ ગયા છે પરંતુ તે બારપણમાં આપણે જે મજા કરેલી ને અને જે વેકેશનમાં આપણે ફરવા જતા અને જે સ્કૂલ માંથી ફરવા લઈ જતા. એ બધી બાબતોમાં આપણે જે મજા કરેલી એ ખુબ જ મજા કરેલી પરંતુ હવે મજા આવતી નથી.
હા તમારી વાત તો એકદમ સાચી છે પહેલા જે મજા આવતી હતી તે મજા કઈ અલગ જ હતી અને તમને એ પણ યાદ હશે કે આપડણે જયારે સાથે મળતા અને સાથે એક બેંક પર બેસતા ત્યારે એક વખત આપણે પાછળ જે લેકચર ચાલુ હતું ત્યારે આપડણે વાતચીત કરી રહ્યા હતા અને આપણને ટીચરે જોઈ. અને ત્યારે પણ આપને થોડી ઘણી દાટ પડી હતી અને ત્યારે આપણે નાના હતા ત્યારે તો શું ચાલતું હતું કે ક્લાસમાં જે મોનીટર બનાવવામાં આવતોું હતો તેમને જે વાત કરે જે છોકરા હોય છોકરી હોય તેના નામ લખવામાં આવતા હતા અને પછી જે ટીચર હોય જે સર હોય છે. આવીને વળતા હતા તો તેવમાં પણ આપણું નામ આવી ગય હતું એક વાર આપડ તારામાં તમારું નામ આવ મારું નહી નામ નહીં લખ્યું હતું વાત કરતા અને આપડી બંનેની જ બોલ હતી તો પણ તમને વધારે ગાર પડી હતી ત્યારે તમે મરાઠ ગુસ્સે પણ થઈ ગયા હતા પરંતુ એ દિવસો ખુબ જ યાદ આવે છે અને. કેટલીક વખત આપણે ખૂબ ધમાલ પણ કરેલી શ તમને યાદ છે આપણે જયારે ક્રિકેટ મેચ રમેલા અને આપણે જીતેલા તો આપણે જે આનંદ માડેલો તે તમને આનંદ ના દિવસો હજુ પણ યાદ છે.
હા ભાઈ તે દિવસ મેં ક્યારે ન. બોલી શકો અને તે મને આજે. પણ યાદ છે કે તે નવેમબર નનો મહિનો. ત્યારે આપડી મેચ આર્ટ ના વિદ્યાર્થીઓ સાથે રાખેલી હતી અને આપણે કોમર્સમાં હતા અને ત્યારે કોમર્સ પી આર્ટસ થઈ ગયેલું હતું. અને બધા ખુબ જ ઉત્સાહ માનેલો હતો અને આખી સ્કૂલ બધી સ્કૂલને આપણી મેચ જોવા સારું બહાર કાઢેલા હતા કારણ કે આપણી મેચ ફાઈનલ મેચ રમાડવાની હતી પરંતુ આપણને એવું લાગતું હતું કે આપણે મેચ હારી જશું પણ જયારે આપણે રમ્યા અને ખુબ જ સરસ. આપણી મેચ એકદમ કસાકસી વાળી હતી અને આપણે મેચ જયારે જીત્યા ત્યારે એટલો બધો આનંદ થયો અને આપણે કેટલાક કુદયા હતા અને ખુબ જ આપણે મજા માી હતી ત્યારે અને આપડો જ એક ફ્રેન્ડ હતો તેમને ટ્રોફી પણ. મળ હતી કારણ કે તેમણે ખુબ જ વધારે છક્કા માર્યા હતા અને વિકેટ પણ લીધી હતી અને તે જ આપણો કેપ્ટન પણ હતો અને ખૂબ જ મજા મળેલી હતી ત્યારે તમે પણ ત્રણ ચાર કેચ પકડેલી હતી તેના લીધે આપણે તે મેચમાં આગળ વધી શક્યા હતા તે દિવસ મે ક્યારેય નહી ભુલી શકું. કારણ કે ત્યારે જે મજા આવેલી તે હવે મજા આવવાની નથી. અને હમણાં પણ હું ક્રિકેટ રમવા જાઉં છું પરંતુ ત્યાંના જેવી ક્રિકેટની પણ હવે મજા આવતી નથી કારણ કે ત્યારે જે ઉત્સાહ રહેતો હતો ક્રિકેટ રમવાનો તો તેવો ઉત્સાહ આજના સમયમાં રહેતો નથી.
હા તમારી વાત એકદમ સાચી છે. અને મને પણ ક્રિકેટમાં પણ ખુબ જ રસ છે અને જોવાની પણ ખુબ જ મજા આવે છે. હાલમાં પણ આપડે તત્યારે શું હા બેસીને આઈપીએલ ની મેચ એમ તો બેસીને નહી જોતા તમે એ ઘરે બેસીને જોતા મેં પણ અમારી ઘરે જોતો પરંતુ બીજા દિવસે જો આપ ફેવરેટ ટીમની મેચ હોય તો આપડે જોઈ અને જો તમારી મેચ હારી જાય તો આપડે સ્કૂલમાં આવીને એક બીજા સાથે લડાતા એકબીજાને ખીજવાતા હતા અને ખુબ જ મજા કરતા હતા એ એ દિવસો પણ મને હજુ પણ યાદ છે. અને હાલમાં શું છે કે જે બાળપણ ના દિવસો હોય છે તે હાલમાં આપણેે ફોટા પાડીને એકબીજા કે એ રીતના જે ડેટા સ્ટોર પર રાખી શકીએ છે. પરંતુ જયારે આપણો સમય હતો આપણે નાના હતો ત્યારે આપણી પાસે ફોન પણ નહી હતો એટલે આપણે આપણી પાસે કોઈ યાદો ખાલી મનમાં જ રહી ગયેલી છે. આપણા પર ફોન નહી હતો એટલે ફોટા પણ નહી પડેલા બાકી એમ બહુ બ ઘણી મજા કરેલી હતી. અને કેટલીક વાર આપણે જે તહેવારો પણ સ્કૂલમાં ઉજવામાં આવતા હતા, જેમકે ઉત્તરાયણ છે, પછી મઠ કેટલે કે જે કૃષ્ણ ભગવાન ન તહેવાર આવે છે, તે આમ ઘણા બધા તહેવારો ઉજવાતા હતા. અને ખુબ જ મજા આવતી હતી શું તમને યાદ છે જયારે આપણને ઉત્તરાયણ ને જે પતંગ ચગાવવાનુ‌ રાખ્યું હતું, ત્યારે તમે જે હમણાં નાયલોન દોરી આવે છે તે પાકી દોરી લઈ આવ્યા હતા અને સ્કૂલમાં તમને સર દ્વારા વઢવામાં આવ્યા હતા એ દિવસો તમને હજુ યાદ છે કે તમે ભૂલી ગયેલા છ એ દિવસો!
ના ના ભાઈ એ દિવસો પણ મને યાદ છે. અને પતંગ ચગાવવામાં ત્યારે ખુબ જ મજા આવતી હતી, અને ત્યારે હું હોશિયારી મારીને તે ડોરી લઈ આવ્યો હતો. કારણ કે તે દોરી લાવવાની મનાઈ હતી અને દોરી યુઝ કરવાની મનાઈ હતી પરંતુ ત્યારે મેં તે દોરી પાકી દોરી લઈ આવ્યો હતો. અને તે દોરીથી પતંગ પણ ખૂબ જ વધારે કાપ્યા હતા. પરંતુ ત્યારે એક વિદ્યાર્થી એ તેની કમ્પ્લેન કરી દીધી હતી જેના કારણે મને ખૂબ જ એવી ગાર પણ પડી હતી. પરંતુ ખૂબ જ વધારે મજા આવી હતી બધાના પતંગ કાપવાની અને આ વસ્તુ ખૂબ જ ખરાબ વસ્તુ છે એવું મને આગળ જતા સમજાયું ત્યારે બાર પણમાં એ બધું ખબર ન પડતું હતું. પરંતુ આ બધી વસ્તુ ખરાબ છે એ બધું પણ મને સમજાયું પણ ત્યારે જે દિવસો હતા એ દિવસો પાછા આવવાના નથી પતંગ ચગાવવાની પણ ખુબ જ વધારે મજા આવતી હતી. અને આપણે જે તલના લાડુ લાવતા હતા એકબીજાના સારું તે પણ ખુબ જ અલગ જ મજા આવતી હતી ખાવાની જયારે આપણે ચાલુ કસે ખાતા હતા તલા લાડુ તમે પણ લાવતા હતા અને આપણે બધા એક સાથે મળીને ખાતા હતા ત્યારે ખુબ જ મજા આવતી હતી. ખબર એક વાર આપણને પકડી પણ લીધા હતા સરે તલલા લાડુ ખાતા અને આપણને ખુબ જ વઢિયા હતા. પણ તો પણ આપણે સુધર્યા નહી અને આપણે તો પણ ખાતા જતા ચાલુ ક્લાસે.
હા એ તો વાતો હજુ પણ એ દિવસ કેમક ભુલાય. એ દિવસમાં જે મજા કરેલી તે આપણે ક્યારેય નહી કરી શકી અને હાલના દિવસો જોવા જઈએ તો શાળાએ તો બધા જ જાય છે. પરંતુ હાલમાં તો શું છે વાન ઈકો અને કેટલીક સારી સ્કૂલ હોય તો બસ પણ લેવામાં આવે છે અને બધે તો હવે પ્રાઇવેટ સ્કુલ ‌ પ્રાઇવેટ સેક્ટર આવી ગયું છે. એટલે પ્રાઈવેટ સ્કૂલ આવી ગઈ છે, પરંતુ આપણેે જયારે નાના હતા ત્યારે તો જે પ્રાઇવેટ સ્કૂલ હતી એટલે સરકારી સ્કૂલ હતી અને આપડે તો શું ગામડામાં રહીએ છીએ એટલે રસ્તા પણ કાચા જ હતા તો આપડે તો કાચા જ રસ્તે એ પણ જતા હતા. અને સાયકલ અને બહુજ બજ આપણા એક બે મિત્ર પાસે મને યાદ છે હજુ બી સાયકલ હતી. અને આપડા જે સર હતા તે પણ નાની લુના કે પછી સુઝુકી બાઈક આવે છે તેજ લઈને આવતા હતા. એ લોકો પાસે પણ બાઈક નહી હતી અને ત્યારે આપણે જે ચાલતા જતા કેટલીક વાર ટાયર પણ રમતા હતા ટાયર પર પાછળથી લાકડોથી મારીને લડતા હતા એ પણ મને હજુ પણ યાદ છે. પછી સ્કૂલમાં જઈને આપણે જે લખોટી રમતા તો લખોટી રમવામાં પણ હાલ આપડે ત્યારે એક વખત સર એ પણ ના પાડી હતી કે લખોટી નહીં રમવી જોઈએ પરંતુ બીજા બધા સરો પણ એમને સમજાવ્યું કે લખોટી રમવાથી આપણેે જે નિશાન જે હોય છે તે આપણો તેજ બને છે. એટલે આપણે થોની છૂટ આપી હતી અને ચોમાસામાં શું છે વરસાદ આવે તો રસ્તે એકદમ પાણી પાણી જ રસ્તા એટલે કાચા રસ્તા હતા એટલે ખાબોચિયા જે ખાડા એ પાણીથી ભરાઈ જતા હતા અને અમે જે પાણીમાં કૂટતા હતા એકબીજાને ભીનવતા હતા ને આખા ખડડાઈ જતા હતા અને પીને ઘર આવતા હતા તો ઘરે પણ મમ્મી લોકોની દાટ પડતી પરંતુ જે પાણીમાં કૂદવાની એને પાણીમાં જે રમવાની મજા હતી તે કઈ અલગ જ હતી. અને હજુ પણ મને એ દિવસો યાદ છે તમે કોઈ વાર શું છે તમે પાણીમાં કોઈ વાર મજા માણી છે જેમ કે કોઈ વાર તમે માછલી પક પકડવા ગયા હોય કોઈ વાર કચલા પકડવા ગયા હોય એવી કોઈ રીતે તમે મજા મા હોય મા છે ને ચોમાસામાં શું તમે નાયા છે પાણીમાં કે નહીં નાયા!
હા ભાઈ અમે ચોમાસામાં પણ બહુ ખૂબ જ નાયા છે. અને જયારે ગરમીના સમયમાં જયારે પેલું નેરમાં પાણી આવતું હતું ત્યારે અમે બધા મિત્રો સાથે મળીને નાહવા પણ જતા હતા. અને ત્યારે ખૂબ જ વધારે મજા આવતી હતી નહવાની પણ, અને નહવામાંમાં જયારે અમે સાથે નવા જતા અમને ઘરથી પણ એવી બહુ જ ગાર પડતી હતી પરંતુ ટ પણ અમે નેરમા નાવાનું ન છોડતા. કારણ કે મિત્રો સાથે નેરમા નવા જવાની ખુબ જ એવી મજા આવતી હતી અને તમને યાદ છે ખબર આપડે જયારે સ્કૂલમાં ધુળેટી રમાડવામાં આવી!? હતી અને ત્યારે આપડા બધા જ આપણા ક્લાસના લોકોને બોરી દીધા હતા પાણીથી અને ખૂબ જ એવું પાણી ફેંક્યું હતું. અને બધા લોકો આપડી કમ્પ્લેન કરી આવ્યા હતા અને આપણને ખૂબ જ વધારે એવી ગાર પણ પડી હતી. પરંતુ આપણે આપણા ક્લાસના બધા જ લોકોને ભીની કાઢ્યા હતા અને બધી આપણા ક્લાસ ની ગર્લ્સ લોકોને પણ આપણે બીનાવી નાખ્યા હતા. તા અને તેઓ આપણને ખુબ જ એવા વઢતા હતા. પરંતુ બધાને તે વસ્તુ યાદ જ હશે કારણ કે એવી વસ્તુ જ યાદો બની જતી હોય છે. અને ત્યારે ખુબ જ વધારે મજા આવી હતી મને ધુળેટી રમવાની અને ઘર તરફ પણ અમે ખૂબ જ એવી ધૂળેટી રમતા હતા પહેલાં અને પરંતુ સ્કૂલમાં ત્યારે ધૂળેટી રમાડતા હતા ને તો ત્યારે ખૂબ જ એવી મજા આવતી હતી પરંતુ આજકાલ સ્કૂલોમાં પણ એ બધા તહેવારો લુપ્ત થઈ રહ્યા છે. કેટલાક તહેવારો હવે સ્કૂલોમાં પણ રમાડવામાં આવતા નથી પરંતુ પહેલાંના સમયમાં શું હતું કે પહેલા બધા જ તહેવારો રમાડવામાં આવતા. અને ખુબ જ શાંતિ થી બધા તહેવાર પતી પણ જતા. પરંતુ આજના સમયમાં પઢાઈ પર જ ફોકસ કરવામાં આવે છે, અને ભણવામાં ભણવામાં આ બધા તહેવારો પણ વધારે હવે રમાડવામાં આવતા નથી.
હા તમારી વાત સાચી છે. અને આપણે આજના જમાના પ્રમાણે જો જોવા જઈએ તો આપડા જે જમાનો હતો જ્યારે આપણે બાળપણ માટે ત્યારે શું કરતા કે લખોડી રમતા ક્રિકેટ રમતા, ટાયર પાછસળી દડતા અને કબડ્ડી રમતા, ખોખો રમતા જાત જાતની રમતો રમતા. ઘરે તો રમતા સાથે સાથે મા પણ જે પીજે રહે છે તે જમવા માટે રિસ પડે છે ત્યાં જમવાની જગ્યાએ આપણે તો રમવામાં જ ખૂબ ધ્યાન આપ તા તા પરંતુ હાલનો જે સમય બ આવ્યો છે, અને હાલમાં શું છે કે આધુનિક યુગ આવી ગયો છે એટલે જયારે બાજુ લોકોના હાથમાં ફોન આવી ગયા છે. અને લોકોને લાઈફ તલે એટ એટલે કે જે જીવન છે એટલું ફાસ્ટ બની ગયું છે કે એમને પાસે આ બધા મિત્રો સાથે મળવાનો કે પછી ટાઈમ જ નથ. હાલમાં આપણે પણ મોટા થઇ ગયા છે તો આપણી પાસે પણ મળવાનો ટાઈમ જ નથી આ મને એ પણ યાદ નથી કે આપડે ક્યારે મળેલા અને બધા મિત્રો સાથે બેસીને વાત કરેલી. કારણ કે લાઈફ જ એટલી બિઝી થઈ ગઈ છે. અને આપણા બાળકો પણ હાલમાં શું છે એ લોકો પણ ફોનમાં જ લાગી રહે છે. અને ફોનમાં એ લોકોને એમ જે રમવાની ઇન્ટરેસ્ટ છે તે બીજી વસ્તુ લાગતું નથી. કારણ કે હવે તો ફોનમાં જ કબડ્ડી ખોખો અને જે હાલમાં ગેમ છે ફ્રી ફાયર છે અને પબજી એ બધી જે ગેમ છે તે નહીં રમવી જોઈએ પરંતુ એ ગેમમાં જ લાગી રહે છે એટલે એ લોકો માનસિક રીતે તો આમ સારા છે પરંતુ એ લોકો ધીરે ધીરે માનસિકતા ગુમાવી રહ્યા છે. અને એ લોકોને જલ્દી ગુસવાનો અને ઘણા બધા કારણો અસર કરે છે તો તમારી બાજુ જે બાળકો હોય છે તે પણ આમ ફોન રમે છે કે પછી આ જે ગામડામાં રહો છો તમે તે ગામમાં આવ ફોનની સેવા ઉપલબ્ધ નથી.
ના ભાઈ અમારા ગામડામાં ફોનની સુવિધા ખુબ જ ઓછી ઉપલબ્ધ હતી પરંતુ તો પણ હવે બધાના ઘરે ઘરે ફોન આવી ગયા હોવાથી બધા જ નાના નાના છોકરાઓ પણ ફિઝિકલ રમત રમવા કરતા છે ને ફોનમાં જ વધારે રમત રમતા હોય છે. પહેલાના સમયમાં શું હતું કે બધા રમત ર તા હતા પરંતુ હવે બધા ફોનમાં બધી રમતો રમી કાઢે છે અને તેઓને ગ્રાઉન્ડ પર જઈને રમવામાં કંટાળો આવે છે. જેથી કરીને તેઓ એટલા હટ્ટા કરતા નથી અને તેઓ સારી રીતે તંદુરસ્ત રહેતા નથી તેથી કરીને આજના આધુનિક યુગમાં ખુબ જ ખરાબ વસ્તુ છે. પરંતુ આ બધી વસ્તુ સુધારીશું અને આગળ જતાં આપણે બીજી બધી પણ આ વાત પર ચર્ચા કરીશું મને સારું લાગ્યું તમારી સાથે આ વાત કરીને આશા કરો છું તમને પણ સારું લાગ્યું હશે.
હા ચાલો જયારે મળશું ત્યારે આપણે ડિટેલમાં જઈને આપણે બાળપણની વાતો કરીશું.
હા ભાઈ ચાલો.